હમ્મ.
હલો હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છ બસ કઈ નઈ ફ્રી થઈને બેઠા છીએ.
હમ્મ મજામાં મજામાં એક દમ ને મમ્મી.
મમ્મી પણ બસ રસોડામાં શાકબાક બનાવતા હશે કઈક. હવે શું વરસાદ વરસાદ આવે છે ને પછી મચ્છ થઈ જાય છે પછી ખાવામાં આવે એના કરતાં પેલા જ મમ્મી અંધારું થાય ને પેલા પેલા બને લે બધું. તો
હા અમણાં એ પ્રોબ્લમ બહુ થાય છેં બારી વારી બંધ કરીયે તો એક દમ બફારો થયે જય છેં અને
કરીએ જયારે સાંજની ચા બનાવીએ ત્યારે જ મતલબ કે લોટવોટ બધું બાંધી કરી મુકી મૂકી દઈએ પછી જેમ લાગે કે છ સાડા છ થયા ત્યારે બધું રોટલી વોટલી સાથે જ મમ્મી શાકબાક બધું બનાવી દે પછી શું મચ્છરો આવાનું સ્ટાર્ટ થય જાયને એટલે પછી રોટલી એ બનતી નઈને ક્યાંક ખાવા કરવામાં આવી જાય એટલે પછી પ્રોબ્લેમ થાય.
અને એ પણ ઉડતા વાળા.
હા એજના ઉડતા ઉડતા એના કરતા જલ્દી બનાવી મૂકી દે ગરમ કોઈ ની આદત ચેની ખાવાની એટલે પછી ખઈ લે છે બધા.
સાચી વાત કું છું ને પણ ઉડવા વાળા હોય છે‌. બીજા કોઈ મચ્છર હોય તો સ્પ્રે કરીએ એટલે દેખા ત નથી આવા મચ્છર ઉપર તો સ્પ્રે કરીએ તોય થોડી વાર માં બીજા આવી જાય છે.
આવી જ જાય છે સાચી વાત છે. બોલો બીજું બધા ઘરે મજામાં?
બસ એકદમ શાંતિ એક નાનકડું કામ હતું તમારી જોડે તો મેં કીધું લાવ સાંજ નો ટાઈમ છે એટલે નવરા હોય એ ફોન કરી
હાંજી હાંજી બોલો.
કઉ છું. તમારા સ્ટેટસ ઉપર મારી છોકરીએ જોયા તા ના મીઠું પેરટ તમારા ઘરે તો અમારે તમારા છે કે બીજા કોઈના તમે સ્ટેટસ
ના ના એ મારા ઘરે જ છે.
ઓકે અને અમારે લાવું હોય તો કેવું છે એમની બઉ તકલીફ તો નથી પડતી
કહીશ કે તો ના લાવ તોજ સારું છે. કારણ કે ક્યાંક દૂર જવું હોય ને તો પછી જવું પડે છે.
હમ્મ હમ્મ
કારણ કે ચલો મના તો ચૌદ વરષ થઇ ગયા મારા મીઠું ને મારી સાથે પણ હાજી પર ક્યાંક જવું હોય ને જેમ અમારે દિલ્હી ચંંદીગઢ વગેરે ક્યાંય પણ પંજાબ સાઈડ જવું હોય તો ઘરે એક માણસ મૂકીને જવું પડે કારણ કે આને કોઈ ત્યાં રેતું નથી ખાતું નથી હા જેને ઓળખ તું એના ઘરે હું મૂકી શકું છું. પણ એના પણ વધારેથી વધારે બે કે ત્રણ દિવસ તો ખાતો નથી પછી જઈને ચોથા દિવસે ખાવાનું સ્ટાર્ટ કરે છે.
હમમ હમ્મ એટલે બાર કામ જઈએ એટલે હેરાન થવાય છે કે!
હા સવારે જઈ સાંજે તમારે ઘરે અગર આવું હોય તો વાંધો નથી કે તમે અમને ખાવા પીવાનું મતલબ આપી જાવ તો ચાલે. બાકી તો દૂર જવાનું હોય તો તો તમારે આને પછી લઈને જાઓ તો એય પ્રોબ્લમ અને કોઈને ત્યા મૂકીને જાવ તોય એ પ્રોબ્લમ.
હમ્મ અને આ લોકો ઉડે છે કે પંખ આપેલા હોય છે અમના?
ના ના એ એનો પંખો ની કાપેલા એવો ને એવો જ છે.
હમ તો આ મૂડી નથી જતા જાતે?
ના પણ મારી જોડે ચૌદ વરસ થયા ના એટલે બાર જ મારી સાચ જ રેય છે. ખાવા પીવાનું પણ મારી સાથે જ છે ઊંઘવાનું એ મારી સાથે
અચ્છા પેલું પિંજરામાં નથી રેતું એવું
હા પિંજરામાં રહે છે પણ મતલબ એને રાત થાય એટલે પાંજરામાં જતું રહે જેમ બપોરે ઊંઘવાનું હોય તો પાંજરામાં જતું રહેે બાકી મારે જોડે જ રહે છે
અચ્છા સારું કેવાય
હા તો તમે તમે મતલબ શું કયું લાવવાનું વિચાર્યું લવ બર્ડસ લાવવાનું વિચાર્યું કે પછી પેરોટ જ લાવવાનું વિચાર્યું
એચુલી આમાં કોઈ મતલબ પેરેટ કદી મેમ કર્યું નથી હવે આજની જનરેશન છે છોકરાઓ કે
હા જોયા જોઈને મતલબ કે લાવી દો હા
મારા અહં બાજુમાં એ છે કોઈ ના ઘરે એ તો એ. તો થમ્સઅપ વગર પાણી નથી પીતો પાણી વગર પેલા થમ્સઅપ જોઈએ પછી પાણી પીવે.
અચ્છા એવું અમારો પેરોટ પણ આવો જ છે અમારે મીઠું ને તો મતલબ મેગી ભાવતી છે ચીઝ બટર ભાવે છે. પછી એને કાજુ ભાવે છે.
આપ પેલું રજની ગંદા નથી આવતી. આમ એને બતાડીને મોમા મૂકે ને તો આમ ચોંચ મારીને એનો મુ ખોલે આ આપડે. ચોચ માર તો ક બૂમ પાડીએ આ એટલે એના મોમાંથી પાછી કાઢી લે રજનીગંધા. એને રજનીગંદા ગમે. તો આ લોકો છોકરા જોઈ આવે ને અને આપડણે બોલીએ ને એવું. બોલે કે સીધી રે તો એ બોલે સીધી રે સીધી રે સીધી રે ત્રણ વખત એવું બોલી લે છે એમનું બોલે છે એટલે ત્યાંય જોઈ આય ને. એટલે કે મારે જોઈએ મમ્મી અને ખંભા ઉપર બેસાડે મા. ઉપર બેસાડે આપ બાર તો શું જમતું હ પણ જ ખ
આપણે રોટલી ની સાથે શાક મુૂક્યું છે તો એ રોટલી આપીશું તો એ કેશે શાક પણ આપો મને એમ.
અચ્છા એટલો સમજદાર છે કેમ.
હા અને એને મતલબ એના મતલબ ખાવાનું આમ આપણેે પોતાના હાથથી નહી આપતા. ચમચીમાં જેમ એને થમ્સઅપ એને બઉુ. ફેવરેટ છે મતલબ કોઈ પણ એને કોલ્ડ્રિંક જોશે ને કોઈને જેમ કે આ્યા ગયા કોઈ રિલે કશું કોઈને કશું પણ કોલ્ડ્રિંક આપીએને તો તરત જોઈ જાય કે ભાઈ આ અમને કંઈક વસ્તુ આપી છે એટલે બુમાં બુમ.
બુમા બુમ હા તમારે જે કોલ્ડ્રિંક ની વાત કીદી ના આવી. સેમ વાત તમે કીધું ને અમારા બાજુમાં છે કોઈને ત્યાં એ કોલ્ડ ડ્રિંક. જોઈ ને તો હો એવી બૂમા બૂમ કરે ને કે બસ જોઈએ.
તો એને પણ એવું છે ને સવારે મોર્નિંગ ઉઠે એટલે અનેને શું કેહેવાય ચાય જોઈએ જેમ કે બિસ કીટ અંદર ડબોડી નાખીએ હા પછી રાત્રેને ઊઘતા દૂધ જોઈએ. મતલબ મોસ્ટ ઓફ જે રીતે આપણે ડેલી રૂટીન એ રીતે આનું.
હશે આખું થોડી કપ ભરીને થોડી પીતું હશે થોડું થોડુંક જ.
હું ચમચી માં આપી દઉં છું એટલે ચમચી વડે ચમચી પકડી ને પી લે છે મતલબ પણને કષ્ટ આપવો નહીં પડતો હા એ જાતે જ મતલબ બધું પી લે છે એમ.
હ નહી નહી કોન્ટિન્યુટી કવુ છું.
ના ના ના એમ તો એની નાની એવી ચમચી છે મેં અલગ જ એની મૂકી રાખી. ઠી છે એમાં જ મતલબ દાળ ભાત હોય ખીચડી હોય તો એમાં મતલબ કે દાળ ભાત આપ્યા છે તો ચલો હવે જયારે એને સાફ કરું ત્યારે મતલબ એની ચમચી વમચી બધું સાફ કર દું પાંજરું સાફ કરી દઉ. પછી રાત્રે જેમ કે એને દૂધ પીને ઊંઘવાની આદત છે તો દૂધ એને એક બે ચમચી પી લે છે નાની એવી ની આપડે મસાલામાં આવે છે નાની ચમચીઓ હા એટલી એ બે ચમચી કે ત્રણ ચમચી પી લે એને ભૂખ લાગી હોય તો વધારે પણ પી લે એમ.
હમ હમ સારુ કેવાય ખર્ચો તો ઓછો નહી તો કુતરાઓ મૂકે ને તો એમનો તો કેટલો ખર્ચો.
હા કૂતરાને તો સાચી વાત છે. પણ કૂતરામાં હા કુતરામાં તો શું છે યાર એમનું ખાવાનો ખર્ચો જ બહુ વધારે થઈ જાય છે.
હા પણ વેક્સિંગ કરાવો ને પેલું કુત્તા સફેદ કલર ના હોય તો એમના વાળ.
વાળ પણ એમાં પણ કૂતરાની જફામારી બહુ છે ઘરે હોય ખાવા બેસે હોય તો બધે વાળ વાળ હોય. કોઈ મજા નથી.
મારી કામ વાળી છે ન એ ચાર દિવસ પેલા મને કહેવાય આંટી પગાર આપો ને અમે કેધું પગાર તો કે હા એની સોફી નામ છે કે સોફી ને પાર્લર લઈ જઉં છું મ તું પાર્લર સોફી ને કે હા એને ટ્રીમિંગ મારાથી પંદરસો રૂપિયા પગાર લઈ ગઈ ને વાળતી વાળતી સામેણું મૂકીને જતી રહી બોલ કીધું પણ નહી મેં કીધું ક્યાં જ ટી રહી ક્યાં જતી રહી હું ફોન કરું તો કે ફો ફી નો ટાઈમ થઈ ગયો એની અપોઈમેન્ટ હતી ટ્રિમિંગ કરવા માટે એટલે મ એવુ કામ તું અડધા માં મૂકી ને પેલે કુત્રીમાં તું જતી રહી તો કે ના એને કુત ના ક કૂતરું ના કો એક તો કૂતરા ને કૂતરું તો ગમતું જ નથી વાનું એ લોકોને અને મારાથી આખા મહિનાની પગાર લઈ ને ને ટ્રીમિંગ કરાવવા જતી રહી બોલ મારું
એમાં શું હશે કે એને એપોઈન્ટમેન્ટ લીધી હશે ને એટલે એ ટાઈમ પીરિયડ એ પછી બી ચારી જતી રહી હશે.
એ જતી રહી મારું કામ વાર્તા વાર્તા હડું
હા એની ભૂલ છે કે પેલા કઈ જતી તો આપ ણે કહી દેતા કે ભાઈ છુટ્ટી કરી લેજે યાં કશું પણ
પેલા કેદ તો પછી પગાર ના આપે ને મેં તો પંદરસો આપ ત્યા ના તો ભાગી ગઈ મને ખબર હો તો કામ કરાય ને પછી આઇ તે કામ કરવા આવીઈ તે પર અઢી ત્રણ વાગે આઈ. સાડા બાર એક વાગે એનું અપોઈન્ટમેન્ટ હશે એટલે ફટાફટ વાળેલું મૂકી ને અને તડકો બઉ છે એુ કીધું ને ગયા મહિને ની વાત છે. તો કે તડકો બઉ છે તો એક્ટિવા ઉપર નહી લઈ જો ઓલા ઉબરમાં લઈ જઉં છું એને તડકો બઉ લાગે છે. હ કીધું સારું હા થત કૂતરાવા માટે લોકો લા ઉપર કરાવે
અમારા જે મારે શું અ મીઠું ની સાથે સાથે એક બી જુ પણ લવ બર્ડસ છે એ મતલબ કે ગિફ ટ વસ્તુ છે તો લોબર્સમાં એક હતું તૂટી ફ્રૂટી નામ રાખ્યું હતું. ટોટી મરી ગયો છે ફ્રુટી છે તો ફ્રુટી હવે બંનેને એક સાથે બેસાડું છું પણ અમાર મીઠું એને બચકા ભર લે છે એટલે એ દૂર રાખું. છું પણ રાખું છું એક જગ્યાએ એ અગર મીઠું ને કંઈકાપું તો એ ઊચી નીચી થાયને. કઈક આપું તમારે મીઠું ખીજાય જાય મતલબ જેલેસી બંનેમાં છે. અને ગરમી હોય જેમ કે હા એ જ અને બાર કંક મુકવું એમને. સાફ કરવા જેમ કે અગિયાર બાર વાગતા તો ગરમી લાગ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
હલો.
હા હા તમારું આવાજ બ્રેક થતું.
અચ્છા અચ્છા અચ્છા.
હમ હમ
હમ્મ ને તમને તું આજ કહીશ કે તમારે અગર લાવવું હોય ને. તો વિચારીને લાવજો. કારણ કે હા એની જફા મારી બહુ છે ક્યાંક હા કામ પણ વધશેને પ્લસ હા ટાઈમપાસ થશે પણ ક્યાંક જવું આવું ને તો પ્રોબ્લેમ થશે.
આપડણે તો આ બે છોકરાઓ ન કામ બઉુ નહી.
હહ એ એટલે જે હોય ને એ તમારે પેલા ઘરમાં પેલા બધાને પૂસજો.
કે હા ભાઈ આનું કામ મીઠું નું કામ કોણ કોણ કરશે એવું એક્સપ્લેન કરવું પડશે અમારે.
કારન કે અને ક્યાંક જવું તમને હશે ને પછ પસી આને મુકીને નઈ જ હા સવારે જાઓ ને સાંજે ઘરે વા પાછા આવતા હોવ ને તો તમે આને કંઈક ખાવા પીવાનો આપીને જાવ તો વાંધો નથી આવતો.
હમ હમ હમ.
હહ બાકી તો તમને બાકી દૂરના ટ્રાવેલમાં તો મુશ્કીલ જ છે. અને આયા દિવસે કોઈને કોઈ પ્રસંગ આવે એટલે જવું જ પડે દૂર.
હા અને અમારામાં તો બહુ જ રહે છે માર તો મહિને બે મહિને બે ત્રણ દિવસનો ટુર થાય જ છે ક્યારેક કઈ ક્યારેક કઈ.
પછી ક્યાંક આને કોઈન સાથે મૂકીને નઈ જઈ શકતા.
એ હવે મારા છોકરા કેસે ને તો એને તમારી ઘરે લઈ આઈશ. કઈશ કે તાર એમના ઘરે જાને રમાડીને લઈ આય કલાક બે રમાડી આય એમના ઘરે જ.
એટલે રમી પણ લે અને એમને સંતોષ એ થઈ જાયન. તમારે લાઉ
સંતોષ થાય અને હું એને લાઉ ને તમારી ઘરે તો તમારે એને કામ કરાવવાનું. કે લે મીઠુંનો પીંજરો સાફ કર, લે મીઠુંને જમવાનું આપ, મીઠ ઠું ના વાસણ ઘસ એટલે એને ખબર પડે એને ખબર પડે કે ખાલી મીઠ ઠું નથી લાવાનું, મીઠુંનું કામ એ
કામે કરવાનું છે સાચી વાત છે. કઈ નહીં ચલ હને તમારે જયારે લાગે ને તો તમે આવજો ઘરે લઈ હે ને હા ઓક કે હાનજી ચલો બાય, જય શ્રી કૃષ્ણ.